હા રધે રાધે
રાધે રાધે કેમ છો
હું મજામાં છું, તમે કેમ છો
હું પણ એકદમ મજામાંછુ ઘરમાં બધા કેમ છે
ઘરે પણ બધા મજામાં, મેં વિચાર્યું કે ઘણા દિવસથી ધરે પણ બઆપણે વાત નથી થઈ તો કેમ કોઈ નાના એવા ટોપિક પર આપણે ચર્ચા કરી લઈ આજે તો કેવું સરસ રહેશે
હા એ તો છે, જ કેટલા દિવસથી આપણે બંનેની વાત ની થઈ તો આ સારું કર્યું તમે કે ભાઈ મને ફોન કર્યો કરો આપણે એક બચત ઉપર વાતો કરી લઈએ કે બચત કેવી રીતે કરવા અને ખર્ચ કેવી રીતે કરવું
સાચી વાત છે, તમારી આજકાલ તો જોુવ ને મોંઘવારી કેટલી વધી ગઈ છે અને બચત કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે બધાજ માટે
હા એ તો છે, જ બચત કરવો બહુ જરૂરી છે એટલે જ તો કેવા માંગે કે ભાઈ બચત કરવી એ આપણને ભવિષ્યમાં ભવિષ્યના સુરક્ષા માટે આપણને આજથી જ બચત કરવી બહુ જરૂરી છે
સાચી વાત છે તમારી ક્યારે કોઈ અણધારી મુસીબત આવી જાય કે ક્યારે કઈ હોસ્પિટલનો ખર્ચો કે કઈક એવી આફત આવી જાય તો ક્યારે કરેલી બચત આપણને ખુબ જ કામ આવે છે અને કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી પડતી આપણે ત્યારે આપણે કરેલી બચત હોય તો આપણને એકદમ હાશકારો લાગે કે હા આપણી પાસે અમુક બચત છે તો અત્યારનો કપરો સમય નીકળી જશે
હા એ તો છે જ આપણે બચત કરેલી હશે તો આવા કોઈ બી ઈમરજન્સીમાં આપણને બહુ ફાયદો થશે જેમ તમે કીધું કે ભાઈ, હોસ્પિટલમાં કે કઈ પણ જગ્યા પર આપણને કોઈની આગળ હાથ ફેલાવાની જરૂર નહી પડશે અને કોઈ આ ટાઈમ પર કોઈ જલ્દી હેલ્પ પણ ન કરે અને પોતાની પાસે આપણી પાસે બચત કરેલા પૈસા હોય તો આપણને કોઈ આગળ હાથ ફેલાવાની જરૂર પણ ન પડે અને આપણે આપણ કામ બરાબર કરી શકીએ છીએ બચત ના લીધે
સાચી વાત છે, તમારી એટલે જ નાના બાળકોને બાળપણથી શીખવાડવામાં આવે છે કે એમને નાનું એવું પીગી બેક લાવી આપવું જોઈએ જેનાથી એમ ક્યારે કોઈ પણ તહેવારોમાં વાર તહેવારોમાં જયારે સગા સંબંધીઓ એમને ભેટ રૂપે પૈસા આપી જાય તો એ પીગી બેંકમાં એ લોકો એ પૈસા સેવ કરતા શીખે એમને નાનપણથી જ બચતની આદત પડી જાય તે વસ્તુ જયારે એ લોકો મોટા થાય ત્યારે એ આદત એમની સાથે રે તો એમને સારું રે
હા, એ તો બરાબર કીધું તમે કે નાનપડતી જ બાળકોને આવી બચત ની બચત શીખાવા જોઈએ કે પીગી બેંકમાં પૈસા મૂકવા તો આ એમને આ આદત ભવિષ્યમાં બહુ કામ લાગશે તો એ બહુ જરૂરી છે કે નાનપણમાં જ આપ આપણે બાળકો ને શીખવાડીએ
હા, એ વાત તો ખરી તમારી અને આજકાલના યુવાનો જોઓ ને બચતની જગ્યાએ ઘણી વખત એ લોકો મૂવી જોવામાં કે પછી આમ તેમ ફરવામાં પિકનિક જવામાં પૈસા કેટલા વેડફે છે એમને ખબર નથી પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે, જ્યારે લોકો મોટા થાય છે ત્યારે એમને આ વાતની સમજ પડે છે.
હા, એ તો છે જ કે લોકો કેટલા પૈસા ખર્ચ કરી નાખે છે પણ એ તો છે કે ભાઈ જીવનમાં સુખ સુવિધા માટે પૈસા બહુ જરૂરી છે, તો પૈસા ખર્ચ પણ કરવા પડે છે કોઈક કોઈક જગ્યા પર પણ આ આ માટે પૈસા ખર્ચ કરવા માટે આપને પૈસા બચાવીશું તો જ પૈસા ખર્ચ કરવામાં આપણને મજા આવશે નહી તો પછી બચત નહી કરીશું તો પૈસા ખર્ચ કરવામાં આપણને માથા પૈસા સર પર થઈ જશે અને પછી આપણને બહુ ટેન્શન થઈ જશે
સાચી વાત છે, કે ક્યારે ક્યારે આપણે જરૂરત કરતા વધ વધારે ખર્ચ કરી લઈ કે મોજ શોખ પૂરા. કરવા માટે આપણે વધારે પ પડતા પૈસા ઓડાવી દઈએ, ત્યારે આપણને લાગે છે કે નહીં આપણે કંઈ જરૂરત કરતાં વધારે ખર્ચ કરી લીધો છે, જે સારો ના કેહેવાય, અને પછીથી ઉધાર લેવું કોઈની પાસે એના કરતા માટે આપણને જેટલી જરૂર હોય એટલો જ ખર્ચ કરવો.
હા એ તો તમને બરાબર કીધું ઉધાર લેવા કરતા આપણને જેટલી જરૂર હોય એટલો જ ખર્ચ કરીએ તો આપણને ભવિષ્યમાં કોઈ બી દિક્કત ના આવે, અને ખરીદી પણ કોઈ કરો કે પૈસા ખર્ચ કરો તો આવા ખો કે, કોઈ ઓફર્સ ને ડિસ્કાઉન્ટ જોઈ ને પછી સમજદારી કોઈ ખરીદી કરીએ તો આપણને ફાયદો થાય છે. તો આવી રીતે આપણને કઈ રીતે ખરીદી કરીએ તો પણ આપણને બહુ ફાયદો થાય.
હા, એ વાત ખરી તમારી હવે પહેલાની જ વાત લઈ લો જે આપણા દાદા દાદા નાના દાદી નાની એ લોકો જે હતા. એટલે કે આપડા વડીલો કે બ ધનજ ઘરમાં વડીલો, પહેલાંથી જ પોતાની જમાપુંજી રાખતા. કે એ લોકો શું વિચારતા કે ભવિષ્યમાં મારા છોકરા, કે છોકરીને જારે પણ જરૂર હશે, ત્યારે એ જમા પૂજી એટલે કે બચત કરેલા પૈસા કામમાં આવશે, એ લોકો એમની બીજી પેઢી માટે પૈસા મૂકીને જાય છે, કારણ કે એઓ એવી વિચારે છે, કે અ જો અમે પૈસા ભેગા કરેલા હશે, તો આવનારી પેઢીને સુખ સુવિધાઓ સારી મળશે, અને એમને એટલી મહેનત નહીં કરવી.
હા એ તો સાચ ી વાત છે કે પહેલાના લોકો બહુ બચત કર કરતા હતા કે ભાઈ, આપણના બાળકોને બહ હેલ્પફુલ થશે આ પૈસાને બહ કામ આવશે, હમણાં આટલી બચત લોકો નહી કરતા મળે હવે લોકો બચત કરતા ભૂલી ગયા છે લોકો બહુ કમ બચત કરે છે, આજકાલ લોકો, વધારે પૈસા ખર્ચ કરવામાં વધારે માને છે કે ભાઈ પૈસા ઉડવામાં કઈક ઘઉંવા જવામાં કઈક વસ્તુ લાવવામાં આવવામાં વધારે લોકોને પસંદ હોય છે. પણ એની માન મની સેવ કરવામાં લોકો ની માનતા આવે. પણ આપણને બચત કરવી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ આપણે જેમ કે એફડી માં પછી મ્યુચ્યુઅલ ફંડમાં કે આવા બધામાં આપણે. ઇન્વેસ્ટ પણ કરી શકીએ છે.
સાચી વાત છે ખાલી તમે સારો એવો ઉપાય બતાવ્યો, કે ખાલી બચત ઘરે કરી શકાય એવું જરૂરી નથી, આજકાલ ગવર્મેન્ટ અને સરકાર પણ બચત કરવા માટે કેટલા ઓપ્શન આપે છે, જેમ કે આપણે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકીએ. બેંક ખાતું ખોલાવી શકીએ. એફડી મૂકી શકીએ, કે પછી કોઈ જગ્યાએ પ્રોપર્ટીમાં કે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકીએ, જે આપ જેમ કોઈ પ્રોપર્ટી હશે કે આપણી પાસે ગોલ્ડ હશે, તો જ્યારે જરૂર પડશે ત્યારે આપણને એમાંથી પણ પૈસા પા અચા મેળવી શકીએ છીએ. તો એ પણ એક સારો ઉપાય છે બધ બ જત કરવાનો.
એ જ ને આપણને પ્રોપર્ટી કે કઈ સોનું લેશે તો આપણને એ લીધેલું હશે તો એ કામનું જ છે કે ક્યારે આપણને કોઈ જરૂર પડશે તો આપણને, એ વેચીને પણ પૈસા ચુકાવી શકે કે અહીં આપણને એવી ઈમરજન્સી થઈ જાય. તો, એ આપણને બહુ હેલ્પ ફૂલ થેજ છે ને આના તો પૈસા વધવાના જ કોઈ ઘટવાના નથી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરેલા પૈસા તો ક્યારેય ન ડૂબે, કે સોનામાં પણ ઇન્વેસ્ટ કરેલો ફાયદો જ છે તો આવા બધા કંઈક ઉપયોગી વસ્તુઓમાં કે કંઈક, ચીજોમાં ઇન્વેસ્ટ કરીએ વિચારીને તો એ આપણને બહુ યુઝફુલ થશે. ફ્યુચરમાં.
સાચી વાત છે, પર પરંતુ આજકાલ જ્યાં પણ પૈસા આપણે બચાવીએ, કે આવી કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ, ત્યારે બહુ સા સાવચેતીપૂર્વક ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે અત્યારે ફ્રોડ પણ એટલા જ થાય છે, લોકો એમ કહે છે, કે તમે આ એક મહિના માટે દસ હજાર કે અમુક રકમ તમારી મૂકો, અને પછી બે મહિનામાં ડબલ કરીને આપીશું તો અમુક અમુક જગ્યાએ આ પોસિબલ છે, પરંતુ અમુક જગ્યાએ લોકો આ ફ્રોડમાં ફસાઈ જાય છે, અને પોતાની બ બચત કરેલી મૂડી, એ ગુમાવી દે છે, એમણે કેટલી પાાય પાય ભેગી ગી કરીને આ પૈસા જમા કરેલા હોય અને પછી એમની સાથે ફ્રોડ થાય તો કેટલું ખરાબ લાગે.
એ તો છે જે એટલી બધી મહેનત કરેલા પૈસા અચાનક થી કોઈ ફ્રોડમાં ફસાઈ જાય તો કેટલું દુઃખ થાય કે આપણા જીવનભરની કમાણી આ એક ફ્રોડમાં ફસાઈ ગયા પૈસા એટલે જ તો કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરવા કે કોઈ પણ પૈસા ક્યાંય મૂકવા પેલા આપણને બરાબર વ્યવસ સ્થિત રીતે એની જાણ કર રા બહુ જરૂરી છે.
સાચી વાત છે. એટલે જ તો લોકોમાં અવેરનેસ ફેલાવવી ખૂબ જ જરૂરી છે. લોકોએ તકેદારી રાખવી જોઈએ સાવચેતીપૂર્વક બધું જ જાણી લેવું જોઈએ કે કઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ. એ આપણા માટે સેફ છે કે નહીં એ ફ્યુચરમાં આપણને ફાયદો આપશે કે નહીં. આપણો જે બચત છે એ ત્યાં સુરક્ષિત છે કે નહીં બધું જાણી જોયા પછી જ આપણે ત્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ.
હા, એ તો છે જ કે આપણને બરાબર જાણી જોઈને પચીસ અહ ખર્ચ ક ક્યાંય પણ ઇન્વેસ્ટ કરવા જોઈએ કે આપણને ભવિષ્ય માં હેલ્પફુલ થશે કે એના પૈસા ડૂબાઈ જવાના. તો આ બધા વી ચારીને જ કરવું જોઈએ. તો એ તો સારી વાત કીધી તમે કે ભાઈ આ બધી વસ્તુઓ લોકોને વિચારી કરીને જ કરવું જોઈએ. ને આપણ આપ ને આપ પણના સેવ કરેલા પૈસ સા આપણને ભવિષ્ય માટે બઉ કામ આવશે બહુ સારા છે. ને આપણે હવે ખર્ચ કરીશું વર્તમાન જરૂરિયાત માટે એ પણ જરૂરી છે કે આપણે હવ અમણાં આપણને ખર્ચ થોડા ઘણા પૈસા ખર્ચ માટે પણ જુએ પણ બચત કરવી બઉ જરૂરી છે.
હા, થોડા ઘણા પૈસા આપડે કેશ માટે કેશ રૂપે આપડે ઘરે રાખી શકીએ. પરંતુ આજકાલ તો જોવ ને તો ચોરી તકેદારી એ બધું કેટલું થાય છે. એટલે ઘરે બઉ કેશ રાખવો પણ પ્રિફર નથી, એના કરતા બેંકમાં મૂકી શકાય. એમ પણ આજકાલ ગવર્મેન્ટે આપણા ફોનમાં સુવિધા આપી જ છે. ઓનલાઈન પેમેન્ટની કે આપણે અમુક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરીને જે પણ આપણો ખર્ચ હોય તે આપણે ચૂકવી શકીએ છીએ.
હા, એ તો બરાબર છે હવે તો ઓનલાઈન પેમેન્ટની સુવિધા છે. તો આપણે ક્યાંય પણ ઓનલાઈન પેમેન્ટ કરીને અહ પૈસા આપ પણને કેશમાં મૂકવાની જરૂર નથી. અને ઓનલાઈન પણ કઈ પણ વસ્તુઓ ખરીદી શકીએ છીએ. તો એ બહુ સારી વાત છે.
હા, પણ અમુક લોકો ઓનલાઈન પેમેન્ટ અહ હોવાના લીધે ઉપરથી વધારે પૈસા ખર્ચ થાય એવું માને છે. કારણ કે આપણી પાસે કેશ ના હોય અને બેંકમાં હોય એટલે બસ સ્કેનર જોયું અને સ્કેન કરીને પેમેન્ટ કરી લીધું. એમાં આપણી પાસે હિસાબ ન રેતો.
હા, એ તો બરાબર વાત કીધી તમ ને એજ આપણને એ વિચારી કરીને જ કરવા જોઈએ એનાથી વધ-વધારેથી વધારે પડતો ખર્ચો પણ ન કરવો જોઈએ કે જેટલો બેલેન્સ ન હોય આપણી પાસે ને પછી એજ બીજબ એ એટલે પ્લાનિંગ પ્લોટિંગ બહુ
સાચી વાત છે. એટલે હવે આપણે અહ આપણે નક્કી કરીએ કે આજથી જ થોડા થોડા મહિને આપણે દર મહિને થોડા થોડા પૈસા આપણે બચત કરતા રહીશું. જે આપ ણા ભવિષ્ય માટે ઉપયોગી થાય. ચાલો ત્યારે રાધે રાધે.
એમ રાધે રાધે.